બસ. હલો
હા બોલો હા નમસ્તે હું મજામાં જ છું તું કેમ છે
મજામાં છું હું પણ મજામાં જ તો મન મને આજકાલ ખૂબ મુજે થકાન લાગે છે અને સવારે ઉઠવાનું મન નથી થતું
અ બેહેન તમે રોજ પૂરી જોબ લો છો.
હમ્મ હા ના રાતે મો મોબાઈલમાં જે ના રાતે તો મોબાઈલ જોતો જોતો મોડું થઈ જાય છે.
હા એજ તો સમસ્યા છે પૂરી પૂરી જોબ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. હા. કારણ કે આપને તૈયાર શરીર આરામ રજ નથી કરાતું પણ પોતાની અંદરની મરમત્તા પણ કરે છે મગજ દિવસ ભરની માહિતી ગાઠવે છે અને શરીરને બીજા દિવસ માટે તૈયાર કરે છે ને
હા અને તો એટલી પુરી મજે મજે ઝોપતી સવારે તાજગી લાવે છે.
બિલકુલ સાચું પણ મન પ્રસન્ન રહે છે કામમાં ધ્યાન વધે છે અને તો થકવા ઓ જો લાગે છે ને
હા અને મહિલાઓ માટે તો જોબ મુજે નિયમો શા માટે વધારવી જરૂરી છે.
હા. કારણ કે મહિલાઓ, ઘર, પરિવાર, બાલકો અને તો ઘની જવાબદારીઓ નિભાવે છે અ જો પૂરી જોબ નહીં લે તો સ્વાસ્થ્ય પર અસર પડે ને
હા અને ઓછોબજ જોપથી શું નુકસાન થાય.
આ તો ચીડચીડા પણ વધે પહી ભૂલ થાય કામમાં મન ના લા લાગે રોગપ્રતિકારક શક્તિ ઓઝી થાય અને તો બ્લડ પ્રેશર ડાઈબિટ ટીઝ જેવા તકલીપમાં જખમ વધી શકે.
હા અને બાળકોને તો કેટલી જેમજે જોબ જરૂરી હોય.
અ ઉમર અનુસાર અલગ અલગ પન બાળકોને પૂરી જોબ મળવી ખૂબ જરૂરી છે. તેતી તમને વિકાસ અને આ સુધારાયો છે.
હા અને તો વરદાનને લોકોને
અ તમને પણ નિયમિત અને શાંત જોબ જરૂરી છે. જેથી શરીર અને મન સ્વાસ્થ રહે ને એનું.
હા અને સારી જોબ આવે એઈ માટે શું કરવું જોઈએ?
અ રાતે સમય પર ભોજન કર્યું. અને સુતા પહેલે મોબાઈલ અને ટીવી ઓજા જોવે. કો કોપીઓજી લાગે અને રોજ એક જ સમયે સુવાની આદત પાડવી.
હા મજે પ્રાર્થના અને ધ્યાનથીન પણ ફાયદા થય.
હા પ્રાર્થના ધ્યાન રાખે અને તો ઠંડુ વચન મને અને શાંત કરે જ્યાથી સારી જોબ ઓવી છે.
હા અને જો પૂરી જોબ લેવામાં આવે તો શું ફેરફાર દેખાય?
અ ચહેરા પર તાજગી આવે કામ કરવાની શક્ત ઈ વધે અને મન ખુશ રહે અને દિવસભર ઉર્જા રહે.
અને આજકાલ તો ઘણા લોકો રાત સુધી સુધી મોબાઈલ ચલાવે છે.
હા આ તો છે જ. ય-યે આદત બદલાવી જરૂરી છે મોબાઈલ કરતા સ્વાસ ત વધારે મહત્વનું છે ને.
હા અને આ મજે આધી આ શરીર અને મન પર પ્રત સ્વસ્થ તો પોરશે ને.
હા તો ખુબ સારા નિર્નય વધેલા સુવા પૂરી ઝોપલો અને સવારે વહેલા ઉઠીને વોક કે યોગા કરો.
અને બ-બહન તો આજે મજે આજે તો તમે મને ઘની સારી માહિતી આપી હે ને.
આ તો બિલકુલ સ્વાસ્થ્ય જીવનનું રહસ્ય છે. સંતુલિત આહાર નિયમિત કસરત અને પૂરી જોબ લેવા માટે.
હા અને આપને આપના પરિવારને પણ પૂરી મહત્ત્વ સમજાવવું જોઈએ અને બધાને મળીને વેલા સુવાનું પૂરી લેવો અને સ્વસ્થ રહવો અને તો બીજાને પણ સ્વસ્થ જીવનની જીવનામાં પ્રેમના પ્રેમ ના દેવાનો આપો.
હા બિલકુલ સ્વાસ્થ જ
અને આજકાલ ઘણા લોકો રાતભર સુધા મોબાઈલ દેખે છે. કે ટાઈમ ક મોબાઈલ મજ ટાઈમ નહી દેખતા મોબાઈલ દેખે છે કે આપને ડાક સર્કલ આવે છે સ્વાસ્થ્ય બિગડે છે.
અને તો પછી વ્યાયામ બી રોજ કરવું જોઈ છે.
લેવામાં આવે તો શું ફેરફાર ભી દેખાય છે. અન ચહેરા પર તાજગી ભી આવે છે જલ્દી ઉઠે તો તા જી આવે છે કામ કરવાની શક્તિ બી વધે છે, મન ખુશ રહે છે અને તો દિવસ સૌર ઊર્જા રહે છે અને દિવસભર ફ્રેશ રહે છે હે ને?
તો જોબ લેવી એટલી મહત્વની છે કી મગજ દિવસભરની માહિ થી અને તો શરીરને બીજા દિવસ માટે તૈયાર કરી છે એટલે તો પછી જરૂરી જ છે જોબ લેવાનું.
હા અને મતલબ તો રાતના સમય મેં તો ભોજન કરવું જ જોઈએ અને એમ નહીં કે ટાઈમ થઈ ગયો કે નહીં કરવાનું. તો સુતા પેલા મોબાઈલ અને ટીવી તો ઓછો જવા દેવાનો. અને ચા, કોફી અને ઓછી લેવી અને તો રોજ એવે એક સમય શોધવાની આદત પડી જાય છે ને.
હમ્મ. મહિલાઓ માટે જો અ જોબ તો આ વધારે જ જરૂરી છે. કેમ કી કારણ કે મહિલાઓ ઘર, પરિવાર અને તો પછી જવાબદારીઆ નિવાવેે છે.
કરાનુ. અને સ્વાસ્થ્ય, તબિયત સારો રહે છે.
હા.
ચીડચીડપના પુરનું વધે છે, મૂલ થાય છે, કામમાં મન ના લાગે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછું થાય છે અને તો બ્લસ પ્રેશર બી વધે છે ને! એના માટે જલ્દી ઉઠાનું.
ના પર ઓજી જોપ જોબ તેન બી નુકસાન થાય પછી એટલે જ ચ ચીડચીડા પન વધે.
હા અને તો કારણ કે મહિલાઓ ઘર પરિવાર બાલકોને અને તો ઘરની જવાબદારી ભી રહે છે નિભાવું પડે છે જો તેઓ પૂરી જો નહી લે તો સ્વાસ્થ્ય પણ અસર પડે છે કે કામ કરીને જરાકની લઈ લેવાનું જોપ લઈ લેવાનું તો એનામાં શ્વાસ ભીલે છે ને આપને.
એટલે જ એના બઢાકામાં ટાઈમ ટુ ટાઈમ કરીએ તો પઈ પછી ડાયબિટીસ જેવી તપલીકના જખમ વધી શકે આપને.
હા.
પછી ઉંમરનું સાર અલગ-અલગ પનુ હોય કે નહીં?
હા ઉમર ઉમર હોય છે અને મનપસંદ પ્રસન્ન રહે છે, કામમાં ધ્યાન વધે છે અને નઈ તો તાકાત ઓછો લાગે છે ને સક્કારામાં ઉઠીમાં. અને કારણ કે આપને ઉ ઉગીએ ત્યારે શરીરને આરામ જ નથી કરતું પન પોતાની આ દતની મરામત પણ કરે છે એ મગજ મજે દિવ ભરની માહિતી અને કોટે છે અને શરીરને તો બીજા દિવસી માટે તૈયાર કરે છે ને?
હા અને તો રાત્રે સમય પર ભોજન કર્યું. તો સારું જ રે છે.
હા. અને પૂરી જોબ સ્વસ્થ માટે તો ખૂબ જરૂરી છે.
આહ અને તો પોતાને મોબાઈલ અને ટીવી ઓછા જોવા જ આ બી એક આદત, પાડવીની સારી નથી છે સમય પે સુઈ જવાનું આ સારું છે.
હા સમય પર વે કરાનું ટાઈમ ટુ ટાઈમ મતલબ એક લિસ્ટ બનાડાની કયા કામનું શું કરાનું અને કેમ મંજે સ્લીપ લેવાનું એટલું મતલબ મહત્ત્વનું છે કે
હા રોજની ટાઈમ રૂટ ટીન લખી આપવી તો આ પછી સારું જ રહે જ પોતાને બી
હા અને તો,
ને તો પછી પ્રાર્થના અને ધ્યાનથી પણ ફાયદા થાય કે ને
ને આપના પરિવારમાં માટે તો પૂરી જોબ મહત્ત્વનું છે અને આપના પરિવારમાં કોને કોને કેવાનું કોને નહી અને બિસરાને પણ આપણુ ક શું આપની સ્લીપ કેવ ઇમ્પોર્ટેન્ટ છે.
હા અને તો જો પુરી જોપ લેવામાં આવે તો ફાયદા બી થાય કે ચહેરા પર તાજગી આવે પછી
હા અને અને તો ખુબજ સારો નિર્ણય બી લેવાનો વેલા છવાનો તો પૂરી જોપ લેવાનો અને સવારે પ વેલા ઉઠવાનીજ વ વોકિંગ કે યોગ્ય કરવાનું હૈ ને ને
હ આ આ શરીર અને મન બનના સ્વાસ્થ્ય રહે તો બિલકુલ સ્વાસ્થ્ય જીવનનું રહસ્ય જ છે કે નહીં
હા અને મતલબ ખૂબ મજે ખૂબ મજે અ મને લાગે છે કે હવેથી હું રાત્રે તો વહેલે સુઈ સુઈ જઈશ એમને કરવાનું
હા અને તો પછી નિયમિત કસરત અને પૂરી જોઝપ લેવામાં બી આહાર આપને મળે છે સંતુલિત રહેેવામાં
અને તો મે, તેમને તો પણ નિયમિત અને શ શાંત જોપ જરૂરી છે. અને જે શી શરીર અને મન સ્વસ્થ રહે છે. અને ઉંમર અનુસાર તો અલગ અલગ પણ બાળકોને પૂરી જોગ મળી વ ખૂબ જરૂરી છે તેથી તેમ નવ વિકાસ અને અભ્યાસ પત્ર સુધારતો રહે છે ને
પણ સ્વાસ્થ્ય જીવન જીવવામાં પ્રેરણા આપે તો સારું જ છે.
હા
ધન્યવાદ
મનેજ આ આજે તો તમે મને ખૂબ ઘણી સારી માહિતી દીધી ધન્યવાદ આપ ને તો આપના પરિવાર ને પણ પૂરી જોપનું મહત્વનું સમજાવું જો હે ને ધન્યવાદ આપ પછી બોલશું હા હા
હા
ચલો આવજો.